હેલો
હેલો અવાજ
જય શ્રી કૃષ્ણ બહેન હા હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું પણ મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજ સવારે ઘરની સાચી વાત કોશો વાત
હા હા
હા ઘરની આગાદી પર ઘરડા પર હમ હમ સાચી વાત કહો બોલી તમે બોલો
સવારના સમયે ચમકી કબૂતર કાગલો અને મેળા બધા દેખવા મળ્યા
હા મને બી ચકલી ખુબ ગમે છે નાની હોવાત સતા ખુબ પૂર્તીલી હોય છે
સાચું જોશો અમે પહેલા કામમાં ઘણી ચકલી જોવા મળતી હવે ઓછી થઈ ગઈ છે એનું કારણ શું હોય
હા ઝાડા અ ઓછા થઈ ગયા છે જૂના ઘર પણ ઓછા રહી ગયા છે તો અને પર્યાવરણ ના ફેરફાર થઈ ગયા અ તો ઓછા થઈ ગયા
એકદમ સાચો કહો તમે
પેર પર્યાવરણ પર્યાવરણ નો ફેરફાર થઈ ગયો તો આપણે શું કરીએ
ઘ બહાર પાણીનું વાસણ મૂકીએ તાણા નાખી શકીએ અને ઝાડ વારી શકીએ
બિલકુલ સાચી વાત કહો તમે કબૂતર પણ રોજ આવે છે હા કબૂતર શાંતિનુ પ્રતીિક માનવામાં બી આવે છે
એકદમ સાચું કહશો અનેને કાગલો વિશેષ તમારું શું માનવાનું છે કાગલો ખુબ હોશયાર પક્ષી ખોરાક શજીથી ચ
સાચું કહો છો બેન તમારી બેન અવાજ નથી આવડતી
હેલો
કટે કટે ને આવે ર છે અવાજ હા અ આવે ર છ છે
હા
મો મોર જીવો અને ખૂબ ગમે છે. મોર ભારતીય રાષ્ટ્રીયનું રાષ્ટ્રીય પક્ષી છે ઓર વરસાદનાં મોસમમાં એના નાચવા જોવામાં મલે છે.
એકદમ સાચું કયુ સ તો તમે
ફર ધોતા પણ બી ખુબ સુંદર લાગે છે, તમે શું થાય એમ? તમે કેડા લાગે છે એ ધોતા ન મુસરા ન
હાં હાં એકદમ સાચું કેવ સો તમે તો તાં અમુક શબ્દો યાની રાખી છે બોલવા પણ શીખી જોઈ.
હાં સાચી વાત કવ તો સાચી વાત કો સો તમે હાં હાં ખબર છે ને મને
હાં કે જાનવરી તો વાત કરી સે
હા જાનવરી તો વાત કરી સે ઓર ઈસ્કૂલ થી આવતા ત્યારે દોડો ને મારે પાછી આવતો તો કૂતરો ખુબ વફાદાર હોય છે ના
બિલકુલ સાચું કયુ તમે
અમાર ઘરની રખવાલી પન સારી રીતે રાખે છે અમારા ઘરે બિલાડી અતી બી અ બિલાડી બી થઈ તી
એકદમ સાચું કી તમે ઘોડો પેહલાં સમયમેં ન મુસાફિરે કામ આવતો અને ઊંટ રણના વિસ્તારમાં ખૂબ ઉપયોગી છે. હાથી ખૂબ શક્તિશાલી જાનવર માનવામેં આવે છે.
સાચી વાત કહો સો તમે હાથીનો હિરન એ બી ખુબ બઉ ગમે છે મને બી બહુ ગમે છે. તમે તમે શું જાનવર ગમે છે?
મને તો હિરન, મોર વાંદરા, નીલગાય એ ઘણા પરિંદા અ ગમે છે અને મોર તો એવું નાચે છે. ખૂબ સરસ લાગે છે.
હમ સાચી વાત કહો સો તમે પક્ષીઓ અ પ્રેમીઓ મા માટે એ ખાસ સમય હોય છે જાનવર તમે સર પાની અને ખોરાક મલે સે ઓ બી પણ જરૂરી છે. ઓર ખાસ ઉનાલા મે
હ એકદમ સાચું કયુ તમે
સાચી વાત કહો સો તમે ઓર કૂતરા પણ બી બઉ વ વફાદારી હોય છે કૂતરા હોય છે ને વે એ બી બઉજ વફાદારી હોય છે વે ઘરની રખવાલી રાખે સારી રીતે રાખે છે ઓર એ દિવસ ઘરમાં અ ફેર અને રા અ રાતે ઉંદરો પડે તો બિલાડી ખૂબ અ ચપ્પ ચપ્પલ હોય છે.
એકદમ સાચું કયું, આ તને ઘોડા પર બેસવાનો અનુભવ છે?
હાં એ વાર મેલામાં ઘોડા પર બેસ્યા હતા. ઓર ખુબ મજા આવી રી આવી ગયા થા
એકદમ સાચું કયો ઊટ પર બેસવાનુ અનુભવ મને પણ થયો છે. ઊંટને રણનું જહાજ કેહવામે આવે છે. એક રણમાં લાંબા સમય સુધી ચાલી શકે છે.
બિલકુલ સાચી વાત કહો સો તમે હાથી પણ બી ખુબ સમજદાર જાનવર થાય છે હોય છે. અને યાદાશક્તિ પણ ખૂબ સારી રીતે હોય છે.
એકદમ સાચું કયું અને સિંહ તો સિંહ અને બાક જોવા માટે ઘણા લોકો આવે છે પણ જંગલમાં આઝાદ છવામાં આનંદ અલગ સ હોય છે.
બિલકુલ એ સાચી વાત કહો છો તમે. ઓ સંગ્રહાલયમાં કેદ હોયોરા સિંહ ઓર વાઘ અ વા હોય છે ને તો બધાને દેખવાનું અતું મન નહી થાય છે. ખુલ્લા આઝાદ હોય વણરો દેખવારો ખુબ સરસ આનંદ આવે છે. ઓર પણ સુરક્ષિત જરૂરી રાખવું જરૂરી છે પરિંદોમાં અને સૌથી વધારે ક્યાં ગમે છે.
મને મોર અને કોઈલ ખૂબ ગમે છે. કોયલ ન અવાજ ખૂબ મધુર હોય છે. તો સવારે એનો અવાજ સંભાળ્યો ખૂબ ગમે છે.
સાચું કહો છો તમે. અ અને પોપટ ના રંગ પણ ખુબ સુંદર હોય છે એ અમુક શબ્દ બોલતા પણ શીખે ખી જાય છે ચકલી સક માથે આપણે શું કરીએ છે.
ચરક ચરકલી બચાવવા માટે આપણે ઝાડ વાવી શકીએ, ધારણા અને પાણી મૂકી શકીએ.
બિલકુલ સાચી વાત કો છો તમે. પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પણ જરૂરી છે. હા એ કારણે ઘણા પક્ષી અને જાનવરો એના કારને નુકસાન ભો ગોવાવામાં આવેે છે.
એકદમ સાચું કહો તમે આપણે કોઈ પણ જીવને વિના કારક તકલીફ ના આપવી જોઈએ.
બિલકુલ હ સાચી વાત કહો છો તમે. એ કી દયા પ્રેમ સાંભળવી જોઈએ રાખવી જોઈએ આપણ ફરજ છે કે આના અમ જો બોલતા જાનવરની હોય વરો ધ્યાન બી રાખવું બહુ જરૂરી છેમણાને સુરક્ષિત રાખવું બહુ જ જરૂરી છે.
એકદમ સાચું કીધું. અને મોર બી તો વરસાદ રહે મોસમમાં ખૂબ નાચે છે.
બિલકુલ સાચી વાત કહ સ મોર અને ત બરિશ ન મોસમ વરસાદ ન મોસમ હોય છે ને સ પશુ પક્ષી જાનવરને ખુબ આનંદ આવે છે ઓર બારિશ ના મોસમે વણા ને પ્યાસ લાગવા માટે વનારે ખુબ સરોવર અમે પાણી આવે છે તો વણાર પીવા મળે છે તો ખુબ મતલબ ખુશ હોય છે.
એકદમ સાચો કયો આપ જંગલમાં એને આઝાદ જાનવરોને જોવામાં અલગ જ મજો છે જે કે સિહ, બાઘ, હિરણ.
હમ્મ સાચી વાત કહો છો તમે. પિંજરામાં કેદ થયેલા હોયને વણાના અમ વણા એકદમ વનારી મતલબ પૂરી જિંદગી ખેદ કરી હોય છે તો વડાન જોવાનો મજો નહી આવે છે.
એકદમ સાચું કીધું તમે એને મને તો કોયલ કોયલની અવાજ અતરી મધુર લાગે છે વા બોલે અતરી મીઠી લાગે
બિલકુલ, બિલકુલ હી સાચી વાત કહો સો તમે. ઓ નાથ જબ છોટા છોટા થા તબ જોવાનું ખુબ અ ગમે છે હવે તો વા બડા થઈ ગયા તો તો શોખ બી ઓછો થઈ ગયો છે પણ
એકદમ સાચું કયો હમ દયા, પ્રેમ અને સાંભાલ રાખવાની એક આપણી ફરજ છે.
આજની વાતચીત થી મને જાનવરો અને પરિંદોનો ખુબ વિશે વધ વધારે જાનકારી મલી છે. ઓર મને અ આજ ઘણો આનંદ આયો છે આગળ ફીર મલીએ વાત કરીશું, જે શ્રી ક્રિષ્ના.
જય શ્રી ક્રિષ્ણ.